હલો.
હા બોલો.
અવાજ આવે છે કોમ્પલે?
કમ્પ્લીટ અવાજ આવેશે હા.
શું ચાલે બધું મજામાં?
બસ બસ મજા.
કકેવું ચાલે બધું ભણવાનું ને બધું?
ભણવાનું કમ્પ્લીટ હું બારમાની એક્ઝામ અમને આપી છે હવે રિઝલ્ટ ની રાહ જોઈએ.
સરસ શું લાગે છે પાસ થશે કે પછી નઈ?
ના ના પાસ તો થઈ જવાશે સારા માર્ક્સે પાસ થવાશે.
હઓ સરસ. કેવું ઘરમાં બ
બસ બસ બધું કમ્પ્લીટ, બસ મજા.
તો શું વિચાર એવું પછી બારમાં
એટલે હું તમને એ પૂછવાનો હતો કે મારે આર્ટસ ની લાઈન હતી તો આગળ મારે કોલેજમાં કઈ લાઈનમાં જવું એમ. બી એ ની લાઈનમાં જવું બી સી એ કરું કે શું કરું એમ.
બરાબર તારે ટલે તમારે ઇન્ટરેસ્ટ એમાં વધારે છે કઈ કોમ્પિટેટિવે એક્ઝામ, ગવર્મેન્ટ એક્ઝામ એવું કઈ ઇન્ટરેસ્ટ ખરો?
હા એમાં જ ઇન્ટરેસ્ટ વધારે છે કે ગવર્મેન્ટનો ની તૈયારી કરીને કઈક સારી જગ્યા સારી પોસ્ટ ઉપર નોકરી મળે એ માટે.
તો તતારે પછી આર્ટસ નો આગળ જવું તો કઈક અહ સોશિયોલોજી થાય અને રાજ્ય શાસ ત્ર લેવાશે, પોટિકલ સાયન્સ બી કરી શકાય.
બરાબર છે. રાજ્ય શાસ્ત્ર વિષયમાં રાજ્ય શાસ્ત્ર વિષયમાં એવું તો કેવું સારું કઈ ભણતરમાં કે આગળ કઈ એક્ઝામમાં કામમાં આવું કઈ હોય એવું.
હા રાજ્ય શાસ્ત્રમાં એવું હોય છે કે તમે બીએ કરો ને ફર્સ્ટ ઈયર બીસીએ અ બીએ તેમાં તમાર રરાજ્ય શા સ્ત્ર નું શું છે પહેલેથી તમને સંપૂર્ણ સમજવામાં આવે કે રાજ્ય શાસ્ત્રમાં શું છે એમ કે રાજાશાસ્ત્ર એટલે શું શેની ઉપર એ કાર્ય કરે છે શું કરે છે એને સ્ટડી કરવામાં આવે.
તો રાજ્ય શાસ્ત્રમાં માસ્ટર થતું હશે આગળ.
રાજ્યસ એ થાય છે ને પીએચડી થાય માસ્ટર બી થાય. તમે જે નક્કી કર તમારે જે એટલે રાજ્ય શાસ્ત્ર કરો તમે મેન વિષય લઈને તમારો કો વિષ આગળ કોમ્પિટિવ એકઝામમાં બી કામ લાગે.
રાજ્ય શાસ્ત્ર વિષયમાં આમ અલગ અલગ વિષયનું બધું કેવું આમ પોલિટિક્સ જેવું ભણવાનું આવતું કે પછી
એટલે રાજ્યશાસ્ત્રમાં એવું પોલિટિક્સ તો જોકે અલગ જ કે પોલિટિક્સ અને પોલિટિકલ સાયન્સ બંને અલગ વસ્તુ છે.
બરાબર.
અ પોલિટિકલ સાયન્સમાં આપણે ભણવાનું આવે છે કે આપણું જે સરકાર છે કેવી રીતે કામ કરે છે સરકાર શું છે આ જે નીતિઓ બનાવે છે કાયદા કરે છે ને એ વસ્તુ આપને ભણવાનું આવે છે પોલિટિકલ સાયન્સમાં અને પોલિટિક્સ આખી વસ્તુ અલગ છે.
રિઝલ્ટ આવે ત્યાં લગીન ની રાહ જોઈએ. રિઝલ્ટ આવે પછી આગળ
હા રિઝલ્ટ આવ્યા પછી તમારે તો આમ અત્યારે કેવું છે કે પોલટિકલ સાયન્સની ડિમાન્ડ બી વધારે છે અત્યારે બધા કોમ્પિટેટિવ એક્ઝામ કરે છે. એટલે એ લોકો જે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે. રાજ્ય શાસ્ત્રોમાં કે આગળ રાજ્ય શાસ્ત્રમાં બી એ થઈએ પછી એમએ બી થઈએ એવું કરીને
તો રાજ્ય શાસ્ત્ર વિષમાં કોઈ સારી કોલેજ કોઈ હોય કે યુનિવર્સિટીમાં થતું હોય એ વિશે કે જે સારી ટીચિંગ લાઈન મળતું હોય એવું કોઈ ધ્યાનમાં ખરું?
એવું તો હોય કે બધી જગ્યાએ ઘણી બધી ચાલુ જ હોય યુનિવર્સિટીઓ હોય રાજ્ય તો ચાલુ જ હોય છે ગમે તે ફિલ્ડમાં એટલે ગમે તે કોલેજમાં હોય છે જ સબજેક્ટ એ તમે અપ્લાય કરી શકો. ગમે તમારે નજીક પડતું હોય ને લોકલ એરિયા કે તો સા સૌથી સારું કેવાય આવા જવામાં પ્રોબ્લેમ ના થાય. હલો.
હા બોલો બોલો.
આગળ કેવું ચાલે બધું?
બસ બસ નોકરી નહી ખાલી અત્યારે આ સ્ટડીમાં એમાં અત્યારે ગવર્મેન્ટ નોકરીની તૈયારીઓ કરી હવે કેવું આગળ ફ્યુ ચર નું વિચારીએ તો બાર પાસ થીયા એટલે આગળ જિંદગીની શરૂઆતથી એવુ અમ હમજીન તૈયારી બધી ચાલુ કરી છે પણ કોઈક સારી ગાઈડલાઈન આપનાર વ્યક્તિ મળે તો વહેલા વહેલી સફળતા મળી શકે એમ.
બરાબર તો તમારે ગાઈડલાઈનસ એવું તમારે માર્ગદર્શન જે રીતે તમાર શિક્ષક તમે જે બાર પાસ કરયુને એના શિક્ષકો દોસ્ત ભી લઈ શકો અને તમારે જે નક્કી કરો ને કોલેજ એમાં એ વિષયના પો પ્રોફેસર સુધી તમે જાઓ તો તમને એ પણ માર્ગદર્શન આપે કે કેવું છે શું નહી આગળ જતા છે તો આગળ જતા તમને પ્રોબ્લેમ ના આવે એ બધું સમજાવે.
બીજું કે અત્યારે ગવર્મેન્ટ નોકરી બધા બો જ એટલે આપણે કંઈક અલગ રીતે કઈક સારું કરીએ તો આપણને વહેલો ચાન્સ મળે એવું કઈ
હા, અત્યારે તો બધા ગવર્મેન્ટ જોબ ની ડિમાન્ડ છે. તે એટલે બધા ટ્રેન ચાલે છે કે જે જેને કર્યું છે ને બધાને ગવર્મેન્ટ સરકારી નોકરી કરવી છે એવું કે છે બધા અત્યારે, એટલે કોમ્ અત્યારે કોમ્પિટિશન તો વધારે જ છે ગવર્મેન્ટ જોબમાં, એટલે તમારે તૈયારી કરવી તો હાર્ડ તૈયારી કરવી પડે પૂરે ર પૂરી પૂરે તૈયારી કરવી પડે, સમય તમારે બહુ ફાળવો પડે એની પાછળ
આમ તો રાજ્ય શાસ્ત્ર વિશેનું બહ સારું હાભળેલું છે કે અત્યારે યુ પી એસ સી ના જે રિઝલ્ટ આવે એમાં બી પોલિટિકલ સાયન્સ બહુ આગળ હોય છેાય, એટલા માટે આ ફિલ્ડ તો આર્ટસની લાઈનમાં વિશે બહ સારું જ છે એમ, પણ તો બી કોઈક સારા આનું જાણકાર હોય
અ અત્યારે મેં બી જોયું આવી રીતે બધું પોલટિકલ સાયન્સ ના સ્ટુડન્ટો જે હોય છે, એ યુ પી એસ સી જી પી એસ સી ક્લિયર કરી શકે છે, કરે જ છે ને ખાસા ટાઈમથી અને આ સબ્જેક્ટ એવું છે ને કે એમાં તમારે કરટ અફેર આવી જાય, આ દુનિયામાં શું ચાલે છે ઇરનેશનલ રિલેશન બધુંજ આ રાજ્ય શાસ્ત્રમાં જોવા મળે, એમાં શીખવા મળશે. હલો